કેમ છો? હા, બસ મજામાં. બોલો બોલો.
હા, એટલે મારે તમારી એક એડવાઈઝ ની જરૂર હતી. એટલા માટે મેં તમને કોલ કર્યો.
હા, બોલો નેકી.
હા, તો રીસેન્ટલી હમણાં છે ને. મેં લસ્ટ મંથમાં જ મે મા હ, તો બે બેચલર ડિગ્રી ડિગ્રી કમ્પ્લીટ કરી છે ને.
પેલે સમયસ એમાં કમ્પ્લીટ કરી છે.
હ, લાઈક કોમર્સ સ્ટ્રીમમાં કર્યું છે.
અચ્છા, તમે બી કોમ કર્યું છો?
બીકોમ કર્યું છે. હા, તો પછી મારે અ આગળ કયો કોર્સ, માસ્ટર માટે કયો કોર્સ કરવો જોઈએ, એમ બી એ ઠીક રહેશે. કે એમ. કોમ કરુ?
હવે તમામે બીકોમ કર્યું છે, એ પ્રમાણે પણ હવેમે ડિપેન્ડ કરે છે. અગર તમે સેલ્સ માર્કેટિંગ ને, એ બધી સાઈડ જવા માંગતા હોવ ને. તો તમે એમ. બી એ કરો છે? તો સારું, અને તમે કોમર્સ અકાઉન્ટિંગ સ્ટેટિસ્ટિક્સમાં તમારું સારું હોય. ફાઈનાન્સ ને, બધું તો તમે પછી એમ. કોમ. બી કરી શકો, પણ આમાં કેવું થાય કોલેજ બી તમારે જોવી પડે, કોલેજ યુનિવર્સિટી લઈને લેવાનું, અમુક કોલેજ કેવું છે, તમને પ્લેસમેન્ટ બી આપે, એટલે જોબ ગેરટી આપે. કે તમારું જેવું માસ્ટર પતા ને, એટલે તમને જોબ લગાવી જ દેશે, ત્યાંથી અને અમુક કોલેજો એવી હોય. કે ખાલી કોર્સ જ તમને કરાવતી હોય, એ તો બરે જોવું પડે. પણ આમ તો જોવા જ જએ ને, તો તમે એમ કોમ કરો તો કોઈ ફાયદો નથી, એના કરતા એમ. બી. એ કરી નાખ. કોને તો સારું, એમ. બી. એ માં બધું બહુ બધું ફીડ છે. હા, એચઆરની છે, સેલ્સ છે, માર કેટિગ છે, એ ફાઈનાન્સ છે, એમાં મલ્ટીપલ ફિલ્ડ છે. તો એમ. બી. એ કરો તો, વધારે સારો તમને ઇન્ટરેસ્ટ કયા સબ્જેક્ટમાં છે.
એકચુલી મેં છે ને, જે બી. કોમ એ બેંકિંગ અ બેન્કિંગ મેન વિષય હતો. તો મારો સબ્જેક્ટ જે હતો એ. તો પછી મારે એમ. બી. એ, પછી આગળ થાય કે ના થાય.
ના એટલે થાય, એવું કઈ વાંધો ના, હવે તમે બી. કોમ પછી બી ડાયરેક્ટ એમ. બી. એ કરી શકો, એવું કઈ વાંધો ના આવે.
હમ મારો મેન સબ્જેક્ટ બેંકિંગ હતો, તો બી ચાલે.
હા, ચાલે કરી શકાય. પણ આમાં કેવું છે, મે કીધું ને, યુનિવર્સિટી પર ડિપેન્ડ કરે છે, હવે તમે એમ તો. કેવું છે, આપડે અહિયાં ઘણી ઓપન યુનિવર્સિટી છે, બાબા સાહેબ આ આંબેડકર જેવી યુનિવર્સિટી છે, ઓપન યુનિવર્સિટી છે, જ્યાં એક્સટર્નલમાં કોર્સેિસ થતા હોય છે. આ બધી ડિગ્રીઓ એક્સટર્નલમાં થઈ રહી છે, એટલે તમારે કેવું જોબ કરવી હોય ને. તો તમે કોઈક જગ્યાએ જોબ બી ચાલુ કરી શકો, અને એક્સર્નલી આવી રીતે માસ્ટરની ડિગ્રી લઈ લો ને. તો તમારે ખાલી એક્ઝામ જ આપવા જવાનું, અને લોકો અસાઇનમેન્ટ આપે ને, અસાઈનમેન્ટ લખીને સબમિટ કરી. તો એવી રીતે જઈ શકો. પછી પ્રાઈવેટ યુનિવર્સિટીમાં જાવ ને, તો પછી તમારે અટેન્ડન્સ ને બધું આપવું પડે. અને પ્રાઇવેટ યુનિવર્સિટી માં પણ અમુક ફેસિલિટી સારી છે. જેમ કે તમને આપણને એવું હોય કે, જોબ મળશે કે ન‌ઈ, આપણને ડાયરેક્ટલી તો પછી કોલેજ વાળા એવી ગેરંટી બી લેતા હોય છે. કે જેમાં આપણને જોબ બી મળી જાય.
હમ, હમ, એટલે આપડે એ હ.
તી વધારે હશે.
હ. એટલે અપ્રોક્સ કેટલી હોય, એમ ફી જોવા જઈએ, તો મીન્સ કે યરલી કે હાફ યરલી જ હોય છે ને, એમાં તો.
હા, સેમ પ્રમાણે હોય. છ મહિનાની સેમિસ્ટર પ્રમાણે હોય તો, એમાં એમાં કેવું થાય કે, દર છ મહિને પચાસ હજાર પંચાવન હજાર હોય.
પ્રાઈવેટમાં લો તો, અને સારી રીતે તમે ગવર્મેન્ટ કે ઓપન તો તમારે સીધું આઠ નવ હજાર પડે, એક સેમિસ્ટર.
એકદમ સસ્તુ, અને ઓલી બધી યુનિવર્સિટીમાં પાંત્રીસ પચાસ પંચાવન જેવી તમે યુનિવર્સિટી લો ઈ યુનિવર્સિટી. તમારી તમને મળે.
હમ, પછી સ્કોલરશીપ ને, એવું તો હોય જ ને અંદર.
સ્કોલરશિપ આપડી કાસ્ટ પ્રમાણે ડિપેન્ડ કર્યો, તમે જનરલ માં આવો. ઓ બી સી માં આવો, એના પર ડિપેન્ડ કરે. જર્નરલ વાળા ને, તો જનરલી કશું મળે ન‌ઈ, તમે ઓ. બી. સી, એસ. સી. એસ આવતા હો, તો તમને કઈક મળે.
હમ, હમ, ને તમારા કોઈ બેક ગ્રાઉન્ડમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ એને કોઈ એમ. બી. એ કર્યું હોય.
હા, એટલે મારા હા છે, મારા રેફરન્સમાં બે ત્રણ લોકો છે, એવું હશે ને, તો હું તમને એકવાર એમની જોડે કોન્ટેક બી કરાઈશ. અને અત્યારે લોકો સારું કમાય છે, એમને ખાલી એમ. બી. એ તો નથી કર્યું. પણ એમને બી. બી. એ કર્યું છે, પણ બી. બી. એ ના. બેઝ ઉપર બી એમને પાંત્રીસ હજાર મહિને સેલેરી છે, પાંત્રીસ હજાર અને ચાલીસ હજાર.
તો માસ્ટર કર્યા, પછી તો એની સેલેરીમાં રેશિયો બહુ જ હાઈ હોય છે. પણ તમારું ભય કમ છે, એટલે તમાર પછી સ્વિચ કરો, એટલે કદાચ તમારે વીસ પચીસ હજાર થી, સ્ટાર્ટ કરવુ પડે તો પછી તને કંપની અને તમારો એક્સપિરિયન્સ તમે કેવું વર્ક કરો છો, તમે એક્સપિરિયન્સ સારો લઈ લે, તો પછી સારી કંપનીમાં ભી તમને આરામથી જોબ લઈ શકે.
હ, હ.
પણ જો તમારે અત્યારથી નોર્મલ જોબ કરવાનો વિચાર હોય. તો પછી તમારે ઓપન યુનિવર્સિટીમાં આવી રીતે લેવા પડે, એડમિશન.
બરાબર છે.
પણ એમાં તમારે જાતે ભણવું પડે.
હમ, હમ, એટલે એક્સટર્નલ તરીકે એક્સર્નલ લઈએ, તો પછી જાતે જ કરવું પડે ને, પછી એની અંદર એવું હોય છે કે એ લોકો પ્લેસમેન્ટ કરતા હોય, તો જે લોકો એક્સટર્નલ તરીકે બી અ સ્ટડી કરતા હોય. એક્ટનર રીતે તો એ લોકો ના પ્લેસમેન્ટમાં પાર્ટ લેવાય કે, પછી ના લેવાય એમ.
એચ્યુલી એક્સટર્નલમાં તો પ્લેસમેન્ટ જ નહીં આપતા. કારણ કે. હા, એ લોકો ભણાવે જ નહીં, એટલે એ લોકોને શું ખબર કે, આપણે ભણીએ છી કે નહી, પાસિંગ મા જેટલું ભણીએ કે નય. એટલે એના બેઝ ઉપર તો લોકો કેવી રીતે આપી શકે? એટલે જે પ્રાાઈવેટ યુનિવર્સિટી છે ને, એ ઓલું આપશે. જોબ ગેરેંટીસ આ યુનિવર્સિટીમાં તમને એક્સટર્નલમાં તમે પ્લેસમેન્ટ ની મળે.
હમ, હ, બરાબર છે. તો પછી રેગ્યુલર
એ તો તમારું લી જાણે, એક્સ્ટનલ કર, આપડે જો ટાઈ એમ હોય, અને એવું હોય કે, હજી જોબ મારે કઈ ઉતાવળ નથી, જોબ કરવાની. તો પછી રેગ્યુલર રેગ્યુલર બેઝ ઉપર કરી શકાય, પછી
હમ, બરાબર છે.
પછી તમને જોબ મળી જાય એવું.
હમ, પછી તમે તમે શું કરે છે? મીન્સ કે, સ્ટડીમાં માસ્ટર કરી શકો.
તો વતી હતી હા હું પછી એ તું પણ પછી હ પછી એમે મૂકી દીધી, અને પછી મેં આઈટીમાં શિફ્ટ લીધો પડ
હમ.
આઈટીમાં તો, હું અત્યારે સાયબર સિક્યોરિટી આઈ ડિપાર્ટમેન્ટમાં સાયબર સિક્યોરિટીમાં સિનિયર પોઝિશન ઉપર કંપનીમાં કામ કરું છું.
હમ, હમ, એ લોકોનું તો પેકેજ બહુ સારું હશે ને?
તો બહુ જ સારું છે, પણ એટલે મહેનત બી એટલી કરવી જ પડે.
હમ, એતો છે જ. એટલે મારા એમાં બી પેલું શું? મારા એક ફ્રેન્ડ છે ને. તો એ બી ડેટા સાયન્સ નું કરે છે, આઈટી ડિપાર્ટમેન્ટમાં એ બી ગયું છે. તો એમાં બી કોર્સ વિશે મને કીધું તું. તો સમથિંગ વન યર નો કોર્સ છે, એવું છે. તો એ લોકો પ્લેસ ઓનલાઈન પેલું શું કેવાય કે, ઓનલાઈન આપણે ઝૂમ દ્વારા કરી શકે, ઝૂમ લિંક થી એવું છે. તો કે છે કે, એ બી જોઈન કરવું હોય તો. તો તમને શું લાગે છે કે, મારે આઈટી ડિપાર્ટમેન્ટમાં જઈ શકાય કે, ન જઈ શકાય? હલો. હમ. હલો. હ.